શીખ બસ બધા કાલે એપ નામ એરર કહો કે જે એરર કહો આપ વાતચીત કાલે અડધી રહી ગઈ અને પછી તો કલેક ખબર એ બસું
હા હા બરોબર.
લા આજે આપડ વાત કરીએ હવે આ આપણે જે કાલે આપ જે વાત કરી રહ્યા હતા આપણે જે પ્રિન્ટ મીડિયા અને જે ડિજિટલ મીડિયાની વાત ચાલે છે. તો ત્યારે મે તને જો વાત કરી એવી રીતે કે અમારા મધર હતા. ત્યાં સુધી ઘરબ પેપર આવી લે એલે પેપર વાંચવાનો શોખ એટલે પેપર આવતું અને પછી બધારે પાછા ભાઈ લીધ્યા ગયા એટલે ભાઈ હમે પેપર બંધ કરાવુંજો એટલે પેપર બંધ કરાવ્યું એટલે સામે વાળો ભાઈ કે ભાઈ આ બધા ધીરે ધીરે પેપર બંધ કર તો ભાઈ અમારો ધંધો કેવી રીતે ચાલશે તો તમારું શું કેવું છે આ માહોલ કેવું ચાલી રહ્યું છે બધા
હા તમારી વાત સાચી છે મારે ઘરે પણ મારા સાસુ હતા ને તો એમને વાંચવાનો શોખ ઘણો અને એવું થાય કે ઉંમર વધતી જાય એટલે થોડું ઘરમાં હોઈએ અને એટલે એમને પોતાને પણ વાંચન ગમતું એટલે એ પણ ખાસ કેતા એ રવિ વાર હોય એટલે અ એક વધારે જન્મભૂમિ પ્રવાસી આવતું અમારે ઘરે ગુજરાત સમાચાર તો આવે જ અ અને સાથે સાથે જન્મભૂમિ પ્રવાસી પણ મંગાવતા એમને કારણ કે એમને વાંચવું ગમતું એટલા માટે પણ હવે એવું થયું છે કે હવે એવું થાય જ છે કે બધા પે ર જે વિક્રેતાઓ છે એ પણ કે છે કે ધીરે ધીરે પેપરનું અ ઓવર ઓલ સર્ક્યુલેશન ઓછું થઈ ગયું છે પેપર કો મેગઝિન કો અઠવાડી પાક્ષિક એ બધામાં હવે ઘણું એ લોકોને એ લોકોને માર સહન કરવો પડે છે એટલે પેલા કરતા એ લોકો ઓછી જ કોપી મંગાવે છે. કારણ કે એ વધારે પડી ગઈ તો અમારે કઈ કામ નથી લાગતી બીજે દિવસે સવારે સ્ જતી રહે એટલે એના કરતા હવે કો જેટલી જરૂર પડે એટલી જ કોપી જે રેગ્યુલર વાંચવા વાળા હોય અને સ્ટોલ પર એ એનાથી બીજી પાંચ કોપી એકસ્ટ્રા મંગાવે બાકી વધારે કોપી એ લોકો મંગાવતા જ નથી. હા અને તમે સાંભળ્યું હ કે ચર્ચગેટ પર એક મોટો એ એચ વ્લર નો સ્ટોલ હતો ખાસ પેપર મેગઝીન ઘણી ઘણી બધી ભાષાઓને ત્યાં મળી રહ હતા મુંબઈમાં અુ બીજે ક્યાંય ન મળે તો એની પર તમે પ્રયત્ન કરો તો ત્યાં તો કદાચ તમને એકાદ કોપી હોય તો મળી જ જાય મોડી પણ મળે
બરાબર હા ભલે ખ્યાલ છે ને કાર કે તો બહુ જ ફેમસ
હા પણ હવે છેલ્લા આ કોવિડ પછી ના વખત થી એ લોકો એ શું કર્યું છે કે એ લોકોના એ લોકોના સ્ટોલની જે સાઈઝ હતી એમાં કહીએ તો પા ભાગનું જ હવે પેપરને મેગેઝિન માટે જગ્યા રહી છે બાકીની બધી જ જગ્યા એ લોકો કોઈ રિફ્રેશમેન્ટ એટલે કે ખાવાના નાસ્તાના પડીકા અને પેકેટ રેડી પેકેટ અને પેકેજ કોલ્ડ્રિંકને એના માટે એ લોકો એ કરી નાખી છે એટલે જસ્ટ વિચાર કરો કે એ એચ વ્હીલરની આખી જે એ લોકોની બધા રેલવે સ્ટેશન પર વેસ્ટન લાઈનમાં બધે જ એ લોકોની આખી એક એક સ્ટોલ રેતા હતા એમાંથી હવે બધા મોટા ભાગના બધા સ્ટોલ હવે ખાણી પીણી ના જ થઈ ગયા છે તો વિચાર કરો કે એ લોકો જો આવી રીતે કરતા હોય તો પછી નાના વિક્રેતાઓનું તો
સાચી વાત છે હ કર કે તમે જે વાત એ યાદ દેવડાવી તમે એ એસ વ્હીલરની તો મને મારા દિવસો યાદ આવ કે ત્યાં હું જાતો ત્યારે ખાસ અવરચિત્રકથા અને બધી ઘણી ચોપડીઓ જે બીજી જગ્યાએ ના મળતી પણ સ્ટોલ ઉપર અમને ખાસ બળી જતી અને હ બધું ત્યાંથી એું લેતો અને ખરેખર વાત સાચી છે કે જે એ જ વ્હીલરના જે પહેલા જે આપણને હર સ્ટેશન ઉપર બોર્ડ જોવા મળતા હવે તો એ તો છે જ નહી એમ ક ચાલે મુંબઈમાં હજી પણ દેખ ાય છે પણ આ બાજુમાં ગુજરાત બાજુ તો અમારે કોઈ જગ્યાએ આવી જતા કોઈ પણ સ્ટેશન ઉપ પ્લેટફોર્મ ઉપર આવી જતા કોઈ સ્ટોલ જ નથી જેલે કીએ તો આ લીધે બહુ સાચી વાત આ એક ડિજિટલ મીડિયા જે આવી ગયો છે અને ઇરનેટલા બાધુથી લોકો આગળ મોબાાઈલ આવી ગયા છે તો લોકો જબરદસ્ત ઉપયોગ મોબાઈલમાં જ સોશિયલ મીડિયા અને એના થ્રુ જે ઈન્ફોર્મેશન જે એટલી જબરદસ્ત સ્પીડમાં ફ્લો થઈ રહી છે કે જેને કારણે શું છે કે કોઈને સમય છેલ્લી પેપર વાંચવાનું ચોપડી વાંચવાનું કે કોઈ જાતિ નોવેલ વાંચવાનું બધું ઓનલાઈન કરે છે અને સાથે સાથે તમે જેમ કીધું એ વાત સાચી છે કે હવે તો માહોલલા કઈક ભલે અમારા એક મિત્રો એ બતાવ્યું ઓલું કઈક ક્યુંું ઓું કિડલ કે કિન્ડલ કેવું કઈ સોફવેર આવે છે એમેઝોનનું કોઈ લો એવા તો ઈ અ બોલે પણ છે.
હમ હા આ એ બાળક માટે ઘણું સારું છે જે બાળકો નવું નવું બોલતા શીખતા હોય ને એ લોકોને વાર્તા વાંચીને સંભળાવે એ સારી વાત છે પણ અ અને બીજા કે જેને આ ની તકલીફ હોય કે જેને થોડી ઘણી આંખની તકલીફ હોય કા તો જે જોઈ ના શકતા હોય એ લોકો માટે એ વરદાનરૂપ છે પણ જે લોકો સક્ષમ છે વાંચી શકે છે એ લોકોનું ઓવરોલ તમે જોવા જાવ તો અત્યારે પુસ્તકોનું પણ એવું જ છે ખાલી મેગેઝિન કે અ અખબાર પૂરતું નથી ઈવન પુસ્તકો ની પણ જે પ પ્રકાશકો છે. એ લોકોની પણ આજ ફરિયાદ છે કે અત્યારે પુસ્તકો વાંચવાના જ લોકોને ઓછા થઈ ગયા છે અને બીજું એક કારણ એ પણ છે કે અ એવું છે કે લોકોને હવે છે ને બહુ ડિટેલમાં વાંચવું નથી ગમતું એટલે જયારે આ ડિજિટલ માધ્યમ થી શું થાય છે કે બધું શોર્ટમાં તમને ખબર પડી જ જાય એટલે પછી કોઈ વધારે લાંબુ લથક વાંચવાની કોઈ કોશિશ જ નથી કરતુ.
બરાબર છે સાચી વાત છે બહુ સાચી વાત છે. તમે બરાબર વ્યવસ્થિત કીધું. અને એ રીતે જ જે અત્યારે આ જે ધીરે ધીરે ટ્રેન્ડ જે થતો જાય છે જેમ તો મારે ખ્યાલથી પરદેશમાં તો હવે આઈથિંક ગઈકાલે અમે જેમ વાત કરતા હતા ને કે પરદેશ તો કોઈ જગ્યાએ હવે પેપર જ નથી જોવા મળતા તમે જેમ કહેતા હતા એ એમ પીયુઝલ થ્રો થાય છે. જે લેકીયે બઉ રેડ કોપી જોવા મળે છે એવો ભલે હજી ભારતમાં હજી પણ આપણે ચાલીસેક ટકા હજી પણ એવું છે કે જ્યાં લોકોના ઘરમાં પેપર અને મેગેઝિન આવે છે.
બરાબર હા અને સાથે સાથે ત્યાં તો ત્યાં તો ફ્રી કોપી જ હોય છે એટલે કુદમને મન થાય તો તમે રેલવે સ્ટેશન કે ત્યાં હોય અમુક અમુક જગ્યાએ મૂકેલા હોય ન્યુઝપેપરની થપકી તમને જરૂર લાગે તો તમે ઉપાડો અને પાછું તમને ના જેમ લાગે તો તમે ગમે ત્યાં એ અમુક જગ્યા હોય છે રેલવે સ્ટેશન ઉપર ને અમુક જાહેર જગ્યા ઉપર ત્યાં તમે પેપર મૂકી દો કા તો તમારા ઘરમાં લાવો ને તો પણ ઈ જાય તો ક્યાં આગળ રિસાયકલ બિનમાં જ.
એટલે વાંચીને તમારે પાછું કાણ કે ત્યાં કોઈ આપડે જેમ પસ્તી વેચાય તો ને એની રીતે એ લોકોની ત્યાં આગળ એવી સિસ્ટમ છે જ નઈ. એને કારણે કે હા એટલે એ લોકો એ ન્યુઝપેપર કે જૂની બુક્સ હોય, કે કાંઈ પણ તમે કા તો ત્યાં એક સારું છે હ મેં સાંભળ્યું છે ત્યાં આગળ, મેં યુકેમાં હતા, ત્યાં આગળ એક ફ્રી બુક કરીને આખો એક શોપિંગ સેન્ટરમાં એક ગાળો હતો. અને એ ત્યાં પણ એ લોકો શું કે છે કે તમારી તમારી પાસે કોઈ પણ ભાષાની, વિષયોની જૂની બુક્સ હોય ને એ તમે ત્યાં આપી શકો. ડોનેટ કરવું. અને લોકો અને તમે વાંચશો નહી ત્યાં આગળ ઈ લોકો કામ કરવા વાળા પણ બધા વોલન્ટિયર્સ એટલે ઉ ઉંમર લયક હા બધા શિક્ષ્ટિન પ્લસ ના હોય ને સાઈઠ વર્ષથી ઉપરના સિત્તેર વર્ષના, એ લોકો જે હરીફરી શકતા હોય અને કામ કરી શકતા હોય ને, તે લોકો ત્યાં આગળ બુક્સ મૂકી જાય એ લોકો ત્યાં આગળ સ્વીકારે, અને તમને જો જરૂર હોય તમારા બાળકોને વાંચવા તમારે લઈ જવી હોય, તો તમે લઈ પણ જઈ શકો, અને એક સાથે એ લોકો ચાર ચાર બુક્સ આપે. કોઈ પણ વિષય ની તમે પસંદ કરી શકો, બધી અલગ અલગ એ લોકો એ પણ પાછા લાઈબ્રેરીની જેમ સેક્શનસ બનાવેલા છે, કે બાળકોનો પછી સાઈ કોલોજીનો હિસ્ટ્રીનો, વેપારનો, અ એમ્બ્રોયડરીનો ઘ ઘા ઇન્ટીરિયર ડેકોરેશન, એવી રીતે લાયબ્રેરીની જેમ જ બધા એ લોકો એ સેક્શનસ બનાવેલા છે અને લોકો આવે પણ છે હ બુક્સ લેવા. ત્યાં વાંચવા માટે લોકો ટેબલ્સ વગેરે મૂકી રાખ્યા છે, તો અ આ ઘણા લોકો થેલા ભરી ભરીને ચોપડીઓ આપી પણ જાય છે, પછી એ લોકો સેપરેટ કરી કરી, અને સારી કન્ડિશનમાં હોય એ રીતે એ લોકો પાછા ગોઠવે પણ છે, અને લોકો વાંચે પણ છે. અને અ એક વાત ની તમને નવાઈ લાગશે, એમાં એક નાનું સેક્શન ગુજરાતી બુક્સ નું પણ હતું.
હા હા હા, વાહ વાહ વાહ વાહ.
છે આધ્યાત્મિક છે, એવી બુક પણ મેં ત્યાં જોયેલી ગુજરાતી ભાષામાં.
અચ્છા.
હા. એટલે ઇંગ્લિશ, ગુજરાતી અને બીજી બધી યુરોપિયન લેંગ્વેજસ જેમ કે, અ પોર્ચુગીઝ છે કે અ સ્પેનિશ છે, એનું પણ એ જે જે કોઈ બી આપી જાય ને એનું અલગ-અલગ કો લોકો નાની નાની સેક્શન બનાવી રાખે છે, કે કોઈને પણ એમાં રસ હોય તો ઈ સેક્શનમાં જઈને એ બુક લઈ શકે.
બરાબર છે, તો તમારા હિસાબે આ જે અત્યારે જે આ ડિજિટલ યુગ જે આવેલો છે અને આપણું જે, અ ઓલ્ડ સ્ટાાઈલ જે લ કએ કે પેપર વાંચવાની અને ઘરમાં મેગેઝિન લેવાની. તો તમને શું લાગે છે કે છેલ્લે આ કોસ્ટવાઈઝ અહ કયું વધારે ઈઝી પડે, મ મન મને લાગે છે ડિજિટલ તો જ ઈઝી પડે, પણ તમને શું લાગે છે કયું સસ્તું પ પડે અને કયું મોઘું પડશે હવે તમને શું લાગે છે?
અહ સ મારો એ મારો એક દ્રષ્ટિકોણ એ છે સસ્તા મોંઘા કરતા તમારી રુચિ શેમાં છે એ વધારે ઇમ્પો વધારે મહત ત્વનું છે જો તમને અહ અહ કોઈ પણ વસ્તુ એટલે મેગેઝિન કે ન્યૂઝ પેપર તમને હાથમાં લઈને વાંચવાની ટેવ હોય તો તમે એ મને લાગે છે કે એક સાથે તમે ઘણું બધું જોઈ શકો અને ખા તમે ખાલી નજર ફેરવો ને તો પણ તમને એમાં વાંચવાનો રસ જાગે. જયારે ડિજિટલ માં શું થાય કે તમે ખાલી એક વખત ફેરવી જ દો. ખા લી ઉપર નીચે જ, પણ એમાં તમે પછી વાંચો નહી, તમને જે રસદાયક લાગે એજ તમે વાંચો.
આચ્છા.
એટલે હું-હું તો આ હું કહીશ કે હું થોડી અહ તમને કદાચ જ જૂનવાણી વિચાર લાગે પણ મને આ માધ્યમ થી હજુ પણ મને એ માધ્યમમાં રસ છે. ડિજિટલ કરતા મને વધારે અહ મને એમાં રસ લાગે. હું આજે પણ મને પણ કોઈ ભી મેગે ઝિન હોય કે બુક્સ હોય તો, હું એક જ હાથમાં લઈને જોઉં તો ખરા પછી ભલે એમાં રસ હોય તો આપણે વધારે ડિટેલમાં વાંચીએ. પણ ન હોય તો મૂકી પણ દઈએ. પણ તો બી હજુ એમાં મને લાગ લાગે છે.
તારા બ
હા, પણ અત્યારની જે અ-અ અત્યારની જુવાન પ્રજા છે એને ડી જિટલ માધ્યમમાં જ વધારે કારણ કે એ
સાચી વાત છે તો ચાલો તમારી સાથે વાત કરી ઘણો આનંદથી આ બહુ સરસ વિષય પર આપણી વાતચીત થઈ અને પાછા બીજા વિષય ઉપર આપણે થોડી વાર પાછી પાછી વાત કરશું આપડણે ચાલો જય શ્રી કૃષ્ણ.
હા પણ એ
હાઇ